હલો.
હા, બોલો કેમ છો, મજામાં.
બસ જો એકદમ મજામાં, તમે કેમ છો.
બસ હું બી મજામાં છું, શું કરું છો?
હમ બસ જો બિહાલ, જમીન બેઠા તમને કોલ કર્યો.
અચ્છા એ હ બીયા, બસ ચોમીન હ અનાવા બેઠી છું, ગરમી કેટલી લાગે છે, યાર.
બહુ જ ગરમી થઈ ગઈ છે. બાપા આજકાલ તો એટલી ગરમી કે ઘરમાં તો રેવાતું નથી.
હા કેમકે પ્રદુષણ જ એટલું બધું વધી ગયું છે. લોકો પ્રદૂષણ જ ફેલાવે વધારે એ કરે છે, એના લીધે ગ્લોબલ વોર્મિંગ વધી. એ લીધ ગરમી બી બહુ પડે છે.
હમ્મ, એજ ને લોકોએ કેટલું પ્રદુષણ આપે બધા એ કર્યું છે આપણેે કે હવે શુદ્ધ હવા લેવી મુશ્કેલ થઈ ગઈ છે હજી આપડા જેવી નાની સિટીઓમ તોય તો બી આમ થોડું બહ કે શાંતિ. લાગે બાપા તમે અમદાવાદને, મુંબઈ ને એટલે દિલ્હી એ બધી જાઓ તો તમારું આમ કેવાય ને કે તમને ગમે જ નહી એટલું બધું પોલ્યુશન બાપા એમાં દિલ્હીમાં તો એટલું પોલ્યુશન છે. વચ્ચે ન્યુઝમાં એવું બધું ધોવાયેલું જોયું હોય તો ખબર. હલો. તમારું નેટ હલો હા બોલો બોલો.
ખબર છે. એકદમ વાદળ વાદળ થઈ જાય એવું પ્રદુષણ ફેલા જાય કોઈ દેખાયો નહીં ધુમ્મસ એટલ એ બધી થઈ જાય એને બધું.
હમ્મ. એ જ્યા બધું પ્રદુષણ ના કારણે જ થાય છે. એટલું બધું આમ એ સાઈડ તો પ્રદૂષણ છે આમ તો જોઈ જઈએ તો બધે થઈ ગયું છે, અત્યાર તો પણ એ સાઈડ વધારે છે. એમ
હા. સાચી વાત છે. અને જોયું હમણાં એક પેલું કુદરતી બનાવ બન્યો હતો. ભૂકંપ આવ્યો છે અને કેટલા લોકો બિચારામાં
અરે હા દસ હજાર ઉપર લોકો કયું કન્ટ્રી છે? મને નામ ભૂલી ગયું છું. પણ બાપરે બાપ! જે ભૂકંપ આવ્યો છે અને લોકોની મતલબ જીવ જે ગયા છે કે બાપા આપણાથી તો જોવાય નહી બિચારાઓને
હા એ જ કે બિચારા લોકો કેટલા? કેવી રીતે મરી ગયા? એમને તો ખ્યાલ ભી નહીં હોય સપને ભી કે એમનું મૃત્યુ આવી રીતે થશે.
હમ્મ. એજ હ એક તો આ બધું એના કારણે જ આમ તો થાય છે કે બધું કુદરતી આફતોને બધું.
હા સાચી વાત છે તમારી
હ મને કેવું તો મારે પેલા બેહેનને નીટ આપવા નીટ રીનીટની એક્ઝામ આપવાની હતી તો આપી આવ્યા જઈને કે નઈ?
હા. હા ગયા હતા જોવોને એ બિચારીએ બહુ જ મહેનત અને એ બધું બહુ કર્યું હતું ત્યારે પેપર લીક થઈ ગયું પછી એ તો હિંમત જ હારી ગઈ કે હવે તો મારે આપવી જ નથી. આવતી પછી એને કેટલી સમજાવી કેટલું બધું એ મોટીવેટ શન આપ્યું ફરી અને એટલી બધી મહેનત કરી. ત્યારે જઈને હવે અત્યારે ફરી એને એક્ઝામ આપી. હજુ રિઝલ્ટ આવ્યું નથી. બટ હોપ શો તે સારું જ આવે.
હમ બિચારા કેટલા લોકો મહેનત કરે છે અને આવું ને આવું થાય. તો પછી બધા હિંમત હારી જ જાય ને આખા વર્ષ મહેનત કરે અને અગર ચલો જેનું પે બધાનું પેપર સારું જાય બરાબર છે. પહેલી વારમાં અને એ લીક થઈ ગયું હોય તો ફરી બીજી વાર હવે સારું જાય ના જાય કોને
હા કેમ કે આ વસ્તુ એટલે કે બોજ બની જાય અને તમને એટલું બધું ટેન્શન હોય એક તો પરણે એટલું મહેનત કરી એટલું ચલો કે ફસ્ટ આપી દીધું પેપરને હાશ થાય અને પછી. કો તમને થોડા ટાઈમમાં આવો ન્યૂઝ મળે ગયા તો લીક થઈ ગ યો છે તો કેટલું મોટી આમ આભ તૂટી પડ્યું હોય એવું તમને આઘાત લાગે. કે ફરી એની એ જ મહેનત અને ફરી એનું એ ટેન્શન બાળકોની સાથે સાથે મા બાપને બી એટલું બધું ટેન્શન હોય કે મારો છોક રો બસ પાસ થઈ જાય ને બધું સપનાઓ બધાએ તા મોટા મોટા જોઈ રાખ્યા હોય તો.
હમ્મ એજો આમાં પર થોડું ધ્યાન આપવું જોઈએ કે આવી રીતે પેપર પર લીક ના થાય ને એ બધું કારણ કે આનાથી કેટલા લોકો સુસાઈડ કરલે છે. મતલબ સ્ટુડન્ટ કે અહ મેં જોયુતું ખાસ્સા લોકોએ આવ ખતમ સુસાઈડ કરી દીધું હોય એ સારું ના કહેવાય ને કોઈકના લીધે બીજાની અહ જીવન જતું હોય બીજાના છોકરાનું.
સાચી વાત છે. સરકારે એવા કડક નિયમો જ જરૂર બનાવવા જોઈએ કે અહ આવું બધા જે લોકો છે એને બહુ સખ્ત સજા આપવી જોઈએ તો જે ફરીએ લોકોને આટલી હિંમત ના થાય કે આટલી મોટી લેવલની જે એક્ઝામ્સ હોય એમાં આવી રીત તે થાય તો પછી બીજી બધી એક્ઝામના તો શું થાય?
એજ એજ ને યાર આવું બધું ના થવું જોઈએ અને સજાની વાત આ ટ્રોઈ તો અત્યારે તો આપણે કેટલા લોકો અને અત્યારે તો નવો ટ્રેન્ડ ખબર નય ટ્રેન્ડ ચાલે છે શું, એક બીજાના મર્ડર કરવાવામાં જ લોક કો રસ ધરાવે છે.
હા, કંઈક થયું નથે
આહ હા હમણાં જોન મેં અહ જોયુતું ન્યૂઝમાં આ બે દિવસની અંદર અંદરની જ બધી વાત કહુ ઓહ એક જણે છેને અહ ખાલી ટ્રેનમાં અહ બે જણા સે તો એમને ખાલી એવું કીધું કે ભાઈ દરવાજા જો બંધ કરો ને વરસાદ આવતો હતો એટલે કે દરવાજો બંધ કરો કે બહુ પલળી જઈશું બ ધા એમ તો બસ એટલી જ વાતમાં કઈક અહ બોલા બોલી થઈને ચક્કું ચાલુ ટ્રેનમાં મારી દીધી અને કોઈ જ માણસ વચ્ચે ના પડ્યું બોલો.
હા કેમ કે પહેલા પની જે પરંપરાઓને જે નીતિ નિયમો હતા એ લોક કો હવે ભૂલતા ગયા છે. કોઈને કોનો કોસો નો ડર જ નથી. પેલા તો લોકો એકબીજાની સર રમ માં બી એ કરતા હતા અને લોકો બીતા હતા. પેલા એવું માનતા હતા કે આનાથી તો આપડણે બહુ મોટા ગુનામાં આવીશું પણ હવે તો એ લોકો માટે ટ્રેન્ડ જ બની ગયો છે કોઈનું મર્ડર કરી નાકુ તે તો બો હવે આમ નાનો વિષય બની ગયો છે બધા મા ટે એટલે બહુ ખરાબ કહેવાય.
જીવ કેમ ન ચાલે એમ મારવાનું આપણે તો આમ નાનું આમ દેડકો કે કઈ હોય તો એને પણ બહાર કાઢવામાં આપણે એમ જીવ ના ચાલે કે મારવામાં પણ ના ચાલે કે ના ભાઈ એનો જીવ છે ને હોટ થશે કે એમ અને આ લોકો તો આમ માણસોને જાણે રમકડા ની જેમ મારતા હોય એમ મારી નાખે છે બોલો આઉં
હમ્મ, કેમ કે આપડા ઇન્ડિયન રુલ્સ એટલા બધા આમ વીક છે કે એ મેં એમ થોડા વર શો ની સજા તો સનાવશે પણ જે જામીન ઉપર એમને છોડી દેશે એટલે જે આરોપ પી હોય એ તો ખુલે આમ ફરવાના જ છે અને એ લોક કોને એવી સજા બહ મળતી નથી તો એમને એવું કે ચ મેં એને કરી નાખ્યું છે. તો પછી તો જામીન પર બહાર છૂટીને ફરી શકશે આરામ થી એટલે એ લોકોને કશો ડર નથી રહ્યો પણ આપણે સરકારે બહુ સખ્ત નિયમો કરવા જોઈએ કે એ ચલ મર્ડર તો એમને બી મારી નાખવાના એવું નહી પણ રોજ એવું એમને કક તડપાઈ તડપાઈ ને કરવા નું કે રોજ એ ભીખ માંગે મરવાની પણ એમને મૃત્યુ ના આવે તો એમને ખબર પડે અને એ લોકો ના વિડીયો વાયરલ કરવાના તો બીજા લોકો જોએ તો એમને હિંમત ના થાય કે આની જોડે આવું થયું તો ફરી જો એ કરશે તો એની જોડે બે આવુંટ થશે કઈક
એજ ને આપડે કેટલા રેપ કેસ ને બધું થાય છે તો આપણ કઈ નહી પ પૈસા વાળા હોય તો થોડા વરસ એક બે વરસ જેલમાં રાખશે અને પછી પૈસા લઈ લે પોલીસ વાળા ને પછી છોડી દે એટલે એ લોકોને તો હિંમત જ
હ અને અમુક પરિવાર ના લોકોને બી ખબર હો તો બી એ બહુ સાથ આપતા હોય છે પહેલાંના પરિવારના લોકો જો આપણે ખોટ ટ કરતા હોઈએ ને તો આપણે એને રોકતા ટોકતા અને સાચા માર્ગે લઈ જતા હતા. અને હવે તો એવું કશું રહ્યું જ નથી. પોતાના છોકરા ખોટું કરતું હોય તો મા બાપ બી એને સપોર્ટ કરતા હોય છે. અને એને કંઈ કાબૂમાં નથી રાખતા એના લીધે ક્રાાઈમ બી બહુ વધી ગયા છે.
બિલકુલ ના બહ ખોટી વસ્તુ છે ને આવું ના થવું જોઈએ ને કે આપડી સરકારે થોડું આ બધી બાબતો પર ધ્યાન આપવું જોઈએ કે દેશમાં શ શું ચાલે છે શું નહીં કોને શું કર્યું ને એ થોડું બહું તો ખ્યાલ હોવો જોઈએ ને એને બને એટલી ખરાબ સજા આપવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ હું તો એટલું માનું.
બાકી લોકો પોતે કદી ભીસે નહી અને અનવજ ક્રાઈમ થતા રહેશે.
હમ. ને આ પછી ના સા આવે ને બધાને દિેશમાં ર રહેવું કેમ ન આવું ને આવું ચા શે તો આવનારી પેઢી તો આનથી બી ખરાબ થશે અને કેવા સંસ્કારોને બધું આવશે કે આગળ કલયુગ છે હવે આ તો બરાબર શું થાય શુ શું નહી કોઈને કઈ જ ખબર હોતી નહી
તમારી વાત સો ટકા સાચી છે હા હવે તો કઈક નીની નિયમો લાવવા જ જોઈએ અને જેમ પહેલાના લોકો સંસ્કાર અને જેવી સુવિધાઓ પ્રોવાઈડ કરતા હતા એવી રીતે મતલબ શીખવવું જોઈએ પોતાના બાળકો કોણવી
મને બાળકો ને એટલું આમ શીખવાડવું જોઈએ કે આ શું સાચું છે શું ખોટું છે શું કરાય શું ના કરાય તો એ લોકોને પણ આમ થો ડુ ભાન રે કે ના આવું આ વસ્તુ ખોટું છે તો કોઈ ખોટું કર તુ હોય તો એને કરવા પણ ના દે અને એ કરે પણ નહીં એવા સંસ્કાર આપવા જોઈએ. બે
સાચી વાત છે તમારી.
હવે આવનારા વર્ષોમાં તો ખબર નહી શું ચાલી ચાલશે અત્યારે તો એટલું બધું ખરાબ દેશમાં થઈ રહ્યું છે કે એમ
હમ સાચી વાત છે નવી નવી ટેકનોલોજી બી અને ટેકનોલોજી સારી બી છે અને ખરાબ બી છે કે લોકો એનાથી બોવ આમ પ્રેરિત બી થયા છે અને અમુક લોકો બોવ એનાથી એ બી થયા છે કે બહુ ખોટા માર્ગે ચડી રહ્યા છે.
હમ એજ એજ અમુક વસ્તુ સારા અર્થે કા મ લે છે અહીના અમુક વખતે ખરાબ વખતે મતલબ ટેકનોલોજીને મલે છે ખુબ કેવાય ને આમ ચિંતાજનક છે આમ સારું છે. ને આમ આ બાબત ચિંતાજનક છે કે આવનારી મતલબ જે વર્ષો માં ટેકનોલોજી થી શું થશે ને શું નય એમ
સાચી વાત છે તમારી હવે જોઈએ કે શું થાય છે. જે આગળના ભવિષ્યમાં
હમ સારું છે હલો મારે બહાર જવાનું છે.
ઓકે ઓકે સારું સારું વાધો નય હ‌ ઓકે બાય બાઈ
બાઈ